ઓ અવાજ આવે છે તમને મારો સ્પષ્ટ
હા આવે છે
હા કેમ છો
બસ એકદમ મજામાં તમે કેમ છો
બસ મજામાં આજે તો છે ને આપણે ખૂબ જ રસપ્રદ અને આમ ભવિષ્યનો સ્પર્શ કરતો વિષય પસંદ કર્યો છે કે ભવિષ્યનોો ખોરાક એટલે એના પર આપણે વાતચીત કરીએ
હા બિલકુલ એકદમ ખુબ સરસ વિષય છે આ વિષ આજે આમ ભવિષ્યમાં ચર્ચાનો કેન્દ્ર બની રહ્યો છે
હા અને દુનિયાની વધતી જનસંખ્યા અને કારણે છે ને ભવિષ્યમાં ખોરાકની જરૂરિયાત પણ ઘણી વધી જવાની છે જોજો ને
હ કારણ કે નિપુણનો જે અંદાજ છે કે આવનારા જે દસકોમાં વિશ્વની જે જનસંખ્યા અરબોમાં પહોંચી જશે
હા એજ એટલે તો એટલા બધા લોકો માટે પૂરતો અને પોષક ખોરાક ઉપલબ્ધ કરવો એ બહ મોટી આમ ચેલેન્જ થઈ જવાનો છે એ લોકો માટે અને બધા માટે
એજ એકદમ સાચી વાત તેથી તો વૈજ્ઞાનિકો અને જે સંશોધકો છે એ નવાય ઉકેલો શોધવામાં લાગેલા છે
હા એ તો છે અને ભવિષ્યના છે ને ખોરાક વિશે વાત કરીએ ને ત્યારે બસ એક વસ્તુ યાદ આવે કે ટેકનોલોજી ટેકનોલોજી સૌથી પહેલા જ યાદ આવે આ વાતોમાં
હા એ જ અત્યારે તો આપડ જોઈએ જ છે કે ટેકનોલોજી કેટલી આગળ છે ટેકનોલોજી આમ ખેતીથી લઈને આમ ભોજનની ડિલિવરી સુધી દરેક આમ વસ્તુમાં મદદરૂપ થઈ રહી છે
હા અને આપણે તો હવે તો સ્માર્ટ ફાર્મિંગને તેના સરસ ઉદાહરણોમાંથી બે એક છે ને
સ્માર્ટ ફાર્મિંગ એટલે શું
અરે તેમાં તો પેલું સેન્સર ડ્રોન સેટેલાઈટ અને કમ્પ્યુટર સિસ્ટમ ન ઉપયોગ કરીને ખેતી કરીએ ને એને સ્માર્ટ ફાર્મિંગ કહેવાય છે
ઓ એટલે પાણી ખાતર અને જે સંસાધનો છે એના યોગ્ય ઉપયોગ કરી શકાય એવું
હા બિલકુલ એવું જ આ પદ્ધતિ છે ને ઉત્પાદન વધારી શકે છે અને ખર્ચ ઘટાડી શકે છે
અચ્છા ભવિષ્યમાં તો એ વર્ટિકલ ફાર્મિંગમાં તો મહત્વપૂર્ણ બની શકે છે ને
હા વર્ટિકલ ફાર્મિંગ એટલે તો શહેરની ઈમારતોની અંદર જે સ્થળોમાં પાક ઉગાડવાની પદ્ધતિ છે ને એને કહેવાય છે
હા આથી જમીનની જરૂરિયાત ઓછી પડે છે
હા અને તો હવામાનની અસર પણ ઓછી થાય છે ને
હા એજ અને કેટલાક દેશોમાં તો આ પદ્ધતિઓનો ઉપયોગ પહેલેથી જ થતો રહ્યો છે આપણે જોઈએ તો કેટલા બધા એવા દેશો છે કે જેમાં આ પદ્ધતિઓ કેટલા ટાઈમથી બધા યુઝ કરે છે
હા એટલે તો ઓછા ઓછા પાણીમાં વધારે પાક મેળવતી ટેકનોલોજી પર સંશોધન થઈ રહ્યું છે ને
હ અને ખાસ કરીને જ્યાં આમ ખેતી લાયક જમીન ઓછી છે ને ત્યાં
હા એટલે પેલું હાઈડ્રોપોનિકસ ને વિશે ઘણી ચર્ચા થાય છે ને અત્યારે
હા હાઈટ મેટ્રોપોનિકસમાં જમીન વગરમાં પાક ઉગાડવામાં આવે છે એવું કઈકત છે ને
હા એવું જ છે તેમાં પોષક તત્વો વાળા પાણીનો ઉપયોગ થઈ જાય ને એટલે અ માટીની જરૂર ના પડે
હા આ તો ખુબ સરસ પદ્ધતિ કહેવાય ને કે આ પદ્ધતિ તો આપણને પાણી બચાવવામાં પણ મદદ કરે છે જે અત્યારે પાણીની પણ મોટી સમસ્યા આપણે જોઈ શકીએીએ કે આમ કેટલી બધી જગ્યાએ લોકોને પાણી પણ પીવાનું બી નહીં મળતું બરાબર
હા એ તો તમારી વાત બિલકુલ સાચી એટલે તો જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે અને બીજી એક એરોપોનિક્સ કરીને પણ એક રસપ્રદ પદ્ધતિ છે જ
તેમાં પાકના કંઈક મૂળને પોષક તત્વો વાળા મતલબ જે હોય ધુમ્મસ જેવા સ્પ્રે એનાથી પોષક તત્વો પોષણ આપવામાં આવે છેને
હા એજ આ બધી છે ને પદ્ધતિઓ બતાવે છે કે ભવિષ્યની ખેતીમાં વર્તમાન કરતા પણ ઘણી અલગ આમ હોય શકે છે બધું
હા એજ અને ભવિષ્યના ખોરાકમાં તો પ્લાન્ટ બેઝડ ફૂડ પણ મહત્વપૂર્ણ સ્થાન મેળવી શકશે
હા પ્લાન્ટ બેઝ ફૂડની માંગ તો કેમ જ વધી રહી છે
ના કારણ કે છે ને એટલે વધી રહી છે કારણ કે લોકો જે આરોગ્ય અને પર્યાવરણ બંને વિશે વધુ જાગૃત થઈ રહ્યા છે એટલે આની માંગ બો વધી રહી છે
હા અને વૈજ્ઞાનિકો તો કહે છે કે કેટલાક પ્લાન્ટ બેઝ પ્રોડક્ટ તો પારંપરિક ખોરાક ના પણ આમ વિકલ્પ તરીકે પણ વાપરી શકાય હવે તો
હા કારણ કે આ છે ને એક ક્ષેત્રમાં આમ સ્થાન સંશોધન થઈ રહ્યું છે એકદમ સતત એનું સંશોધન થઈ રહ્યું છે
હા એજ અને અ પેલું શું કેહેવાય કે લેબગ્રોન ફૂડ વિશે પણ ઘણું સાંભળવા મળ્યું છે ને
હા એટલે લેબગ્રોન ફૂડ એટલે આમ કંઈક એમાં પ્રયોગશાળામાં વિકસાવવામાં આવેલા કઈક ખાદ્ય પદાર્થય એવું કંઈક મેં સાંભળ્યું તો છે
હા અને આ ટેકનોલોજી તો હજી વિકાસના ચરણમાં છે
હા પણ ભવિષ્યમાં તેનો ઉપયોગ વધી શકે છે એવું મને લાગે છે
હા એ તો છે જ અને ફૂડ સિક્યોરિટી પણ એક બહુ મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે હવે તો
અ કારણ કે ફૂડ સિકુરિટી એટલે આમ દરેક વ્યક્તિને એમ પૂરતો અને જે કહેવાય કે ખોરાક સારો મળી શકે
હા અને વિશ્વભરના ઘણા દેશોમાં આ મુદ્દા પર કામ બી કરી રહ્યા છે હવે તો
એ જ કારણ કે ક્લાઇમેટ ચેન્જ પણ ખોરાક પર આમ ઉત્પાદનને અસર કરે છે અત્યારે આપણે જોઈએ છે કે ગમે ત્યારે આખું આમ ક્લાયમેટ ચેન્જ થઈ જાય છે એટલે બહુ નુકસાન થાય છે
હા એજ તો વરસાદની પેટાણમાં ફેરફાર ગરમી બહુ પડે છે અને આમ પ્રાકૃતિક આપત્તિઓ છે ને પાકને બહુ જ નુકસાન કરે કે સીઝન વગરનો વરસાદ પડે એટલે જે પાક હોય એ બધો બગડી જાય પછી એવું બધા જ ફૂલમાં પણ થાય અને ફ્રૂટ્સમાં પણ થાય એટલે બધા ખેડૂતોને બહુ નુકસાન પહોંચે
હા મેં હમણાં બે દિવસ પહેલા જ મતલબ જે વરસાદ પડેલો એનું આજે ન્યૂઝમાં જોયું કે એટલો બધો ખેડૂતોને મતલબ જે નુકસાન થયું છે કે એની હદ જ નહી
હા એટલે તો અને ક્લાયમેટ રેઝિલિયન ક્રોપ્સ પર પણ સંશોધન થાય છે ને હવે તો
હા આવા પાકો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ છે ને સારી રીતે ઉગાડી શકાય એટલે છે ને બધું આમ અલગ અલગ સંશોધનો ચાલતું હોય
હા એ તો છે જ એટલે તો બાયોટેકનોલોજી છે ને આ ક્ષેત્રમાં બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા હવે ભજવી શકે છે આગળ જઈને
બિલકુલ અને પાછું ભવિષ્યમાં તો આપણે પર્સનલાઈઝ જે ન્યુટ્રીશન છે એ પણ આમ લોકપ્રિય બની શકે છે
હા અને તેના આધારે ભોજન ની સલાહ પણ આપી શકાય ને
હા અને ટેકનોલોજી દ્વારા શરીરને આપણે જરૂરિયાતનો આમ અંદાજ લગી લગાવી શકીએ આપણે કે શરીરની શું જરૂરિયાત છે
એજ હા એટલે તો આપણને બધું ખબર પડે કે શું જરૂર છે ને એ રીતે આપણા થી બધું યુઝ કરાય ને ખવાય ને એવી રીતે
હ અને અત્યારે તો આપણે જોઈએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં એટલું બધું આગળ વધી રહ્યું છે કે ના પૂછો
હા સાચી વાત છે અને એઆઈ ડિમાન્ડ તો અત્યારનો અંદાજ જ આમ લગાવી જ શકે છે
હા ફૂડ વેસ્ટ ઘટાડવામાં પણ એઆઈ મદદ કરે છે ખબર તમને
હે વિશ્વમાં છે ને દર વર્ષે ઘણું ભોજન બગડે છે
હા એ તો છે ભવિષ્યમાં સ્માર્ટ સિસ્ટમ આ બગાડને ઘટાડી શકશે
અને પેકેજિંગમાં પણ હવે તો નવી ટેકનોલોજી બધી આવી રહી છે ને ધીરે ધીરે
હા જેમ કે સ્માર્ટ પેકેજિંગ ગામ ખોરાકની કેહેવાય ને કે ગુણવત્તા વિશે માહિતી પણ આપી શકે છે
હા અને ખોરાબ ખોરાક ખરાબ થયો છે કે નહી તેની પણ આપણને જાણ કરી શકે છે આપણને સ્માર્ટ પેકિંગ દ્વારા
ઓ હમ્મ ભવિષ્યમાં તો રોબોટ દ્વારા આમ ભોજન બનાવવાની શક્યતાઓ પણ ચર્ચામાં છે મેં તો આમ એઆઈ વિડીિયોઝ પણ જોયા છે અને ઘણી જગ્યાના વિડીયોઝ પણ જોયા છે બહાર ના કે એઆઈ દ્વારા મતલબ ફૂડ બનાવવામાં આવતું હોય
હા અને ભવિષ્યમાં રોબોટ દ્વારા ભોજન બનાવવાની જે શક્યતાઓ છે ને એના પણ પણ ચર્ચામાં જ છે અત્યારે બધું
હ કેટલાક રેસ્ટોરન્ટમાં તો છે ને રોબોટનો ઉપયોગ પહેલાથી જ જોવા મળે છે મે તો આમ કેટલી હાઈફાઈ જે રેસ્ટોરન્ટસ હોય ને ત્યાં જોયું છે કે રોબોટનો ઉપયોગ થતો હોય
હા એતો છે જ અને ઓટોમેશન થી એમ ઝડપથી અને ચોક્કસ થી બધું વસ્તુ થઈ શકે ને એટલે પછી
અને સ્પેસ ટ્રાવેલ વધે તો સ્પેસ ફૂડનું પણ આમ મહત્ત્વ વધશે
હા કારણ કે હવે તો આંત્રીર્ષમાં ભોજન કેવી રીતે ઉગાડવું તેના પર બી સંશોધનનો વિષય છે હવે તો બધાનો
હા એજ અને વૈજ્ઞાનિકો તો છે ને અ અંત્રીર્ષ સ્ટેશનમાં પાર્ક મતલબ પાક ઉગાડવા માટે પણ પ્રયત્નો કરી રહ્યા છે ખબર ત ને
હા એજ તો ભવિષ્યમાં તો માનવ છે ને અંતરિક્ષ માં લાંબા સમય સુધી રહે તો આ જરૂર બની જવાનું છે આ વસ્તુ
એજ થશે જ અને સ્ટેનેબલ જે ફૂડ સિસ્ટમ પણ આમ મહત્ત્વપૂર્ણ છે આમાં એમ
એટલે એવા સિસ્ટમ ને જે પર્યાવરણ ને ઓછું નુકસાન કરે
હા એવું જ એવું જ અને છે ને લાંબા સમય સુધી મતલબ આપણે એને ચલાવી શકાય
હા રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ પણ ફૂડ પ્રોડક્શનમાં વધી શકે છે હવે તો
હા એજ અને સોલર એનર્જી દ્વારા જે ચાલતી ખેતીની પદ્ધતિઓ પર પણ આમ કામ થઈ રહ્યું છે અત્યારે તો
હા એજ અત્યાર તો છે ને બધા પર એટલું બધું કામ થઈ રહ્યું છે. વૈજ્ઞાનમાં. કે એટલું બધું નવું નવ. શોધાય છે કે આવું ટેકનોલોજી દ્વારા આવું થયું, આવું થયું, અને બધું આપણને એટલું બધું સારું જાણવા મળે છે. અને છે ને આવનારા વર્ષોમાં તો છે ને આ ક્ષેત્રમાં ઘણા રસપ્રદ ફેરફારો જોવા મળવાના જ છે આપણને.
હા એજ. બિલકુલ. કારણ કે ઘરની છત હોય, બાલ્કની અને ઈન્ડોર સિસ્ટમ્સમાં પણ લોકો ખેતી કરે છે. મેં તો કેટલા વિડીયોઝ જોયા છે કે લોકો છે, ને પોતાની ઘરની બાલ્કનીમાં પણ આમ ફ્રૂટ્સ ને શાકભાજી ને એ બધું ઉગાડ. અને આમ જગ્યાનો પૂરતો ઉપયોગ કરશે. અને ખોરાક સ્વચ્છ અને સારો લેવાનો પ્રયત્ન કરે છે.
હા! એજ તમારી વાત એકદમ સાચી. અને આજેની છે ને આ ચર્ચામાં મને ખૂબ જ આમ માહિતી પ્રદાન થઇ રહી છે હ.
હા! મને પણ ખુબ નવું જાણવા મળ્યું. કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને બધું બધું બહુ જાણવા મળ્યું મને મજા ગઈ.
હા મને પણ એવું જ આપણેે કોઈ વાર ફરીવાર એક નવા અને અવા રસપ્રદ વિષય સાથે મળીશું.